અ હાલો મયૂરભાઈ
શુ કરો
બસ મજા આવે મયુરભાઈ કે મેં જાજા સમય પછી કોલ કર્યો
બસ હવે આ થોડક ઓફિસ માંથી ફ્રી હતો તો હું કદાચ કોલ કરી દઉં તમને તમને સારું લાગે ને
સારું સારું યાદ ત આયવય બને
હા એટલે આ ફ્રી ટાઈમમાં એ યાદ કરીએ ને બાકી એમને એક થશે કે આ લોકો યાદ નથી કરતા અમને
હા અમને તો એમ જ હતુ કે મયુરભાઈ ભૂલી ગયા લાગે અત્યારે
ના ના ભાઈ સમયને ટાઈમ ઇસ્યુ છે યાર ભૂલએ ક્યા આપણેે
તો તો સારી વાત છે ભૂયલા નથી એટલે
એટલે જ ને સાથે કરેલા કામ થોડાક ભૂલાય આપડે કેવા એવા કામ કરેલા છે તો તમે તમને થોડાક ભૂલાય
હું આલે બાકી ભાભીન મજા કરે કે
બસ અ ભાભીન બધા ઘરે છે ને હું અહી જુનાગઢ છે જોબ માટે
રેય ગામડે જ રહીશ
હા હો એ બધા ગામડે છે અત્યારે હું કે સેટલ છે હાઉ હાઉસ ન કઈ એટલે ખાલી હું જોબ કરું અત્યારે બધું એવું મેનેજ કરવાનું વિચરુ લઉ પોતાનું ઘર
ના ના એ તો સારી વાત છે.
ઇન્વેસ્મેંટ ને બધુ લોન ને બધુ પ ને પછી અહિંયા ઘર લઈ લે પછી અઈ ભાભી ને લેતા જઈ ને
ના ના એ તો સારી વાત છે કે, પેલા આપડે રેવાનું મકાન ન કઈક કરીએ પછી બધા પરિવારને લઈને આવીએ તો.
એમ કે કે ને અત્યારે ઝોબ કરી એટલે લોન તો આપી દે પણ એવી જગ્યા ને એવું લોકેશન જોવું જોઈએ ને આપણેે. હ
બાકી તમારો અ છોકરો હું કરે?
બસ છોકરા આયો શે બાકી ભેગા હશે બે શે એક
હા! સારું છે ને એને?
બસ જો મજા કરે નાના-નાના ટેણિયાઓની જેમ રમે આપડે જેમ રમતા એમ.
તો તો સારું સારું કોલે એકે સ્કૂલે જઈશ કે
હા, એક મોટો છોકરો જાય છે સેકન્ડ યરમાં છે બીજા બીજા વર્ષમાં છે કુલ્લા.
તો તો સારું કેવાય.
આઠ વરહ નો કર બીજો ને નાનો સી
હું તમારા ગામ નો હાલ આલ ચાર પૈસો કોઈને કે
ના ના ગામ નો હવે ઈ ફોન આવતો હોય પાંચ-છ દિવસમાં તે છોકરાઓ ને વાત કરતા હોય કે ગામમાં અત્યારે હવન ચાલુ છે અમારા.
સારું-સારું તો તમે જાશો કે?
હવન બી ત્રણ-ત્રણ દિવસનો હતો. હજાર લાસ્ટ દિય દિવસ. એ એમાં તો આપણે જોબવાળા માણસો ત્રણ દિવસ ના કાઢી શકીએ.
હા, તમારા મિત્રને બીજા શું કરે આપડે ભેગા થઈ?
બસ જો મિત ટ્રો બધા એક જ આજના. પડે બાકી બધા ગામડે જ છે.
સારું સારું બધા જોબમાં કરશે?
જોબ માટે જ છે અવે જોબ કરવી પડે ને બને.
ના ના એ તો સાચી જ વાત છે ને કે, જોબ તો કરવાની જ છે.
જોબ તો કરવી જ પડે ને ભાઈ અવે તો પૈસા એ પૈસા વગર કઈ ખાતું નથી એટલે જોબ કરવી જ પડે.
ના ના એ તો ભાઈ ફ્યુચર હાતુ આપડે પૈસા થોડુંક ઈન્કમ રાખી શકીએ. હા! થોડીક સેવિંગ હોય તો વાંધો ન આવે.
હા.
ના ના એમાં તમારી વાત સાચી છે કે સેવિંગ થોડીક જોઈએ એનાથી આપણે કઈક આગળ ફ્યુચર પ્લાન કરી હકીએ.
હું બાકી તમારે છોકરા પાણી હું કરે? મજા. હમ. આજ આ મ ઉપર તમારા ભેદા થશે કે તમે દૂર છે એના થી અને
કરીડી ઓ
એ બેગારો ત્યાં પોરબંદર રજ હ
હા આમાં કો મંદર નથી
અચ્છા મને એમ કેઈક બાર જોબ કરતા છો તમે
ના ના ના કોણ મ જોબધ એટલે
એ હારું ને ગામમાં ગામમાં જોબ મળી જાય તો આપડે પરિવાર સાથે રહી તો શકીયએ હમ અમારે જેમ તો નહી હવે ગામ અમારા ગામ માંથી જોબનુંબ લું જ નથી આપડે કઈ કંપની કેવું કઈ જોબ લઇ શકીએ અહં
એવો એક થાય નથી
ના ના અહીં આજુ એરિયા બાજુમાં કઈ નથી પચાસ કિલોમીટર ના એરિયામાં પ અઢ જ જ પડે
હા એવું છે
હમ તો હવે ટ્રાય કરશો અ હાઉસ લેવાની ઘર લેવાની
ના ના એ કલ લેવાય તમારે હું વાંધો ન આવે પછી
હા એટલે એવું વિચારતો હ છે હવે ના વરસાદ તે એવું કઈ નથી હોય ગામડા માં ક્યાં જુનાગઢમાં ક્યા તમા પોરબંદર માં
ના ભાઈ ના બસ ગરમી છે
ચાલુ રાખો ખાસ તો હારું અઠવાડિયામાં તો બાકી તો ગરમી ના કઈ નથી રહેવાતું
હા થાય વરસાદ થાય તો કઈક આગળ ખેતમાં કક થાય
હ
હા તો આપડે કક બીજો સ્ત્રોત માં કઈક આપણે છેતર પ્રમાણે કઈક રૂપિયા
બાકી અત્યાર તો જોબ ના હોય તો ખબર નથી આવે કે સીજપી કોપ જનતા પાર્ટી જેમ આંદોલન કરવા પડે છે હ
હા એ પણ સાચું.
હાલકલ પડે. પછી વિરોધ કરવો પડે. એ લોકો વિરોધી શાસવશ. તને કેહ મેની. સરને કહ ક પેપર લીક થતા અટકાવે, સ્ટુડન્ટની લાઈફ નો સવાલ છે. આત્મહત્યા કરી જાય નેટ એક પેપર લીક થઈ એ નેટ ના પેપર ત્રેવીસ લાખ માણસો આપ્યું હતું. ત્રેવીસ લાખ માણસ તો ને પછી બીજી વખત ધકો થાવો ને પાછો રીમિક્ દેવાય.
હા, એ એક્ઝામ ના ફોર્મ ભરવા બધું એ
હા, સન્ટરથી ક્યા કરતી સેન્ટર. કેશે જોવ. એજ ને ટાઈમ મેનેજમેન્ટ કરવો પ પછી પછ સારી ન ગઈ તો શું કરવાનું પેલા જેવી. તો પાછો ડ્રોપ કરે. ઘોરા ફેલ એ ડિપ્રેશનમાં ડિપ્રેશનમાં પછી ગમે એ પગ્લું ભરે છે. હા એજ ને. બાકી આપડે તો કઈ શકીએ એવું. બાકી જોબ બોબ લાગી જાય એ અલગ કે બધ તો રહેવું પડે. મીડિયા સોશિયલ મીડિયામાં પોલિટિક્સમાં બાબત મા એકટીવે રહેવું પડે. હ દેશમાં હું ચાલે એ પણ ભેગું ચાલવું પડે બાકી આપડે આપણું જ કરશું તો દેશ ક્યાં ને ક્યાં પૂગી જાશે.
હા.
હમ હ બાકી વતવાલે. ક્રિકેટમાં વિરાટ કોહલી ના નવા સ્વિચ લોન્ચ કરીએ ખબર હે
હા હા જોઈ તો જોય તો
નવા શૂઝ હવે લેવાનું વિચારે ઓનલાઈન આવે ત્યારે લઈ લે અત્યારે દસ હજાર આપે કિંમત એજ ન આવ એક વન ચા સાહેબ છે દોઢ લાખ માણસો એક દિવસમાં સેલ લીધા બુટ દોઢસો કરોડ નો પ્રોફિટ થયો દોઢસો કરોડ નો એક જ દિવસમાં એક સમય એના હોરા પર બનાવે હતું ને કે જે સેલિબ્રિટી તરીકે છે એટલે અ ગમે ધંધો કરી હિટ થવાનો જ હોય પછી ક્વોલિટી સારી હોય કે ના હોય હમ
હા તેના કારણે તેને થોડુંક એની વધારે ઈન્કમ આવે
એટલેને પેન ન હોય એટલે ઇન્કમ થવાની છે બાકી ક્વોલિટી સારી હો કે ના હોય એ લોકો લેવાના જ છે
હા મિતભાઈ શું કરે આપડા મિતભાઈ
મિતભાઇ બસ એ મારે ભેગુ એક જ છે જોબ માં જૂનાગઢ એ રૂમ રાખી બે ભેગા જ છે. રસોઈ બસ માં એ હાથે હોતા હોય એને હાર હવ એને રોજ તરત આવડે ને નહી નહી વાંધો નહી એતો શાકનો થોડો થોડો વાંધો ન આવતો એના ઘરવાળી ને વાંધો નહી આવે
તો તમા જાણી તો અમિતભાઈ નાને કે તો તમારા લગ્ન કો સારી આરે કરશે
હા હવે એને ઘરવાર આવશે કે મારે ના જમવાનું બનાવ અમીતભાઇ કે વાંધો ને હું બનાવી લઉં
હા, મિતભાઈ ની એક મજા ઘરવાળી બાર બાંધું બાંધું થાય તો મિતભાઈની રીતના કર લે.
તો કએ એવો કઈ વિસાર નથી સમાય હા, મિતભાઈ જોવું પડે છે એમાં રુમાં એક કા રૂમમા બેઠા ગયા હા એ જોઉં પરે. હા, એ અત્યાર સેવીને બેવી ને વાંધો નો આવે ને.
હા મેરેજ ટાણે એને થોડુક ઈન્કમ હારું હોય.
હા મિતભાઈ એટલે મિતભાઈ ના જીવન નું આગળથી વિચારીને દે હા. હઓ. હા. હા, વાંધો નય તો રાત હું નિરાંતે તમે કરીશ. ફોન.